હેલો.
હેલો.
હલો, હા, બોલો. કેમ છો? બસ મજામાં.
હું મજામાં છું. હં આજે
શું ચાલે
આપણે રીએ
હા, ચાલશે કરીએ ને કોરોના તો
વિસે વિચાર
હા, કરોનામાં કે ટલું બધું થઇ ગયેલું હતું. તો
હા, અ
જઈને તો કેટલા વર્ષો થઈ ગયા છે. પણ યાદગાર થઈ ગ્યું.
તે હા તે બહુ ફેમસ થઈ
હા એ તો બરાબર છે. કરોના જઈને તો કેટલા વર્ષો તો થઈ ગયા છે પણ એક એટલું યા યાદગાર થઈ ગયું છે હુહ હુહ
હા તે વર્ષ બે હજાર ઓગણીસો હલોવ
હુમ હા બોલો બોલો
આ આ આ વર્ષે જ બે હજાર ઓગ ઓગણીસના પી રોગ હોવાથી એક બીજી સરળતાથી ફેલાતો હતો
હા એતો હતો. ખુબ જ અ કરોના મતલબ ખુબ જ ખતરનાક બીમારી હતી આમ મતલબ કરોના નામથી પણ છે ને બધા ડરી જતા તા એટ એટલી ગંભીર બીમારી હતી. તો આ કરોના નામ તો આપડે એવું લાગે લાય લાય જિંદગીમાં પેલી વખત સાંભળ્યું હોય ને એવી રીતે
એવી બીમારી હતી તે તો ખાંસી, છીંક અને નજરે
હા
કોરોનાના મુખ્ય લક્ષણ લક્ષણોમાં ઉઘ્ર શરદી થી શ્વાસ લેવામાં તકલીફની સમાવિષ થતો હતોમાં સ્વાદ અને સુગંધ ક્ષમતા રીતે ઘટી જતી હતી.
હા તો એ તો તમે બરાબર કયો છો. હવે હમણાં આજના ટાઈમમાં પણ અગર જો છોક કોઈને પણ આવી રીતે શરદી, ખાંસી કે તાવ આવે ને તો તરત કરોના યાદ આવી જાય છે. પણ હમણાં હમણાં ભગવાન કરે એ બીમારી નથી ચાલતી ઓછી થઈ ગઈ છે. પણ હવે આમ તે ટાઈમે આપણેે આમ કેટલું ડરતા હતા કે મતલબ એક પણ ખાંસી આવતી ને તો તરત આપણે ડરી જતા તા. મતલબ એકબીજાથી એટલા બધા દૂર દૂર રહેવા લાગી ગયા હતા ને આમ ઘરમાં પણ એવી રીતે વ્યવહાર કરતા હતા એકબીજાથી -' તો કે મતલબ આટલું બધું મતલબ દૂરી બનાવી રાખતા હતા ઘરના પરિવારજનો થી પણ આપણે એકબીજાથી અટલા દૂર થઈ ગયાતા કરોના કરોનામાં તો
હા આ તો એકદમ સાચી -' ચી વાત છે, છાકો લોકો બીમાર થયા. અને પોતાના સ્વચનો ગુલામ્યા હ તા, ઘણા દેશોમાં લોકડાઉન જાહે ર કરવામાં
હા, એતો કરવા દે કરવાનું જરૂરી બની ગયું હતું લોકડાઉન, કેમ કે નહી કરતે તો મતલબ કેટલા બધા કરોનામાં તો કેટલા બધા મરી ગયા કેટલા બધા મૃત્યુ પામ્યા છે કરોના બીમારીથી તો, આમ વિચાર વિ ચાર આવે છે કે કરોના મતલબ તાવ જેવા ખાંસી જેવા બીમારીથી પણ લોકો મૃત્યુ પામ્યા છે, એવી કેવી એવું કેવું કરોના હતું આવી રીતે, તો.
સાચી વાત. સાચી વાત, ઘર માં રેહવાની અને બિનચરી સલાહ આપવામાં આવી હતી. શમૉલ, સિનેમાહૉલ અને સમય માટે બંધ રાખવામાં આવ્યો હતા.
હા, એ તો કરવું જરૂરી બની ગયું હતું ને, કારણ કે કરોના એવી જ એક બીમારી હતી, કે મતલબ છે ને મજબૂરીમાં બધા બધું આ બધું બંધ કરવું જરૂરી બની ગયું છે, લોકો પોતાના ઘરમાં પોતાની જરૂરિયાતની વસ્ તુંઓ પણ નથી લાવી શકતા તા, એટલું બધી તકલીફ પડતી હતી, એટલી બધી અમ અ કેટલી બધી તકલીફો પડી હતી, કરોનામાં.
તેમજ હ તેમજ ની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી હ
હા, એ તો છે, એ તો બરાબર ક્યો તમે, તો કે કે શિ ક્ષણ તો આપણે આવી રીતે અધૂરું રાખી ન શકાય.
હા. પછી કર્મચારીઓને પોતાના ઘરમાંથી કામ કરવાનું શ રુ કર્યું, હેલો.
હા એ તો છે જ, હા એ તો છે.
હા, કોરોના ના કારણે વિશ્વની અર્થ્ય અસર પડી હતી, ઘણા લોકોની નોકરી પર નકારાત્મક અસર થઈ હતી.
હા, એ તો બરાબર ક્યો તમે. હ.
પછી ડોક્ટરો નર્સો અને અન કરમ ચારીઓ રીને લોકોની સેવા કરતા હતા, સંપન્નતા કારણે અનેક લો કોનો જીવ
હમ્મ, એ તો બરાબર ક્યો તમે.
હા, પછી એ કોરોના
કારણે છે ને વિસ્ વિશ્વભર્મા કે
હા. કોરોનામાં બચવા માટ માસ્ક પહેરવું, સામાજિક અંતર જાણવું, અને વાર રંવાર હાથ હાથ જોઅ ધોવામાં મા આવેલ હતો
હા એતો છે જ. એ તો સારું થયું કે છે ને મતલબ અ કરોનામાં કેવી રીતે આવે છે ને, એ લોકો જલ્દી થી જલ્દી છે ને પેલું એક કરોના નામની રસી બહાર અ કાઢી હતી. કે મતલબ એને કારણે છે ને બધાને કેટલું રાહત મળી હતી. એ મતલબ એ એનથી ક કોરોનાના રસીના ઇન્જેક્શન બધા એ લીધા તો તેના કારણે પછી મૃત્યુનું જોખમ ઓછું થઈ ગયેલું. તો તે લોકો છે ને આમ કોરોના સામે લઅ લડવામાં એ લોકોને મોટી સફળતા મળી હતી.
અ સાચ
ને કોરોના ને કારણે આમ
પ્રનાય આપે અને શીશ શિસ્તનું મહત્ત્વ હા કોરોના આ આપણને સ્વચ્છતા આરોગ્ય્યો બી હતો. આ મહામારી દરમિયાન લોકો એકબીજા મા માટે આગળ આવ્યા હતાં. અને માધારણ પૂરું પાડ્યું હતું.
હા એ તો છેજ. પણ કોરોનાને કારણે કેટલું નુકસાન પણ થયું છે દુનિયામાં. લોકો પોતાના ધંધાઓ પણ બંધ કરી દીધા છે. આ વેપારીઓને કેટલું મોટું નુકસાન થયું હતું. કેટલી બ બધી હોટલો પણ બંધ થઈ ગઈ હતી. ને બધા કો મનોરંજન વાળા પણ એ પણ સિનેમા પણ બધા બંધ થઈ ગયા હતા. ઘણા દેશોની તો મતલબ આર્થિક વ વૃદ્ધિ ઘટી જ ગઈ હતી. આમ બધા બેરોજગાર થઈ ગયેલા હતા. પેલા જો અ મજૂર લોકો હોય છે તે લોકોએ પોતાના ગામ જ ગામ જવા પડ્યું. એ લોકોને પણ અ કેટલું અ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ને મતલબ જેવી રીતે કોરોના ચાલુ થયું, તેમાં એવ લોકડાઉન થઈ ગયું, તો ઘણા લોકો તો જ્યાં ગયેલા હતા ત્યાં જ એ લોકો ફસ સાઇ ગયા હતા. તો એ લોકોને કેટલી બધી તકલીફ પડેલી હતી.
એમ સાચી વાત. સાચી વાત. હ પણ
તો.
આ કુમાઈ પસાર કરવાનું મહત્વ પણ લો લોકોને સ લોકો ફેમિલી સાથે
હા.
ફેમિલીનો ઇમ્પોર્ટન્સ સમજવામાં આવ્યા હ
હા એ તો બરાબર કયો તમે તો કર કોરોના તો થયું ને થયું અને આમ અ કે
હા, બોલો.
આપણને હંમેશા યાદ અપાવશે આપણને હંમેશા યાદ રહેશે. કે કે સ્વાસ્થ સંપત્તિ છે. તેથી આ આપણેે સૂર્યપ અપનાવવી અને ભવિષ્યસ માટે સ સચ રહેવુ
હા એતો બરાબર કેઓ તમે. હમણાં કોરોના તો થઈ ગયા અને કેટલા વર્ષો થઈ ગયા છે. પણ હમણાં બી આપડે આગળ ધ્યાન રાખવું જોઈએ, કે આવી કોઈ આવી બીમારી ના આવે પછી એ તો તેના માટે સ્વચ્છ રાખવી ખુબ જરૂરી છે છે
હા
કારણ કે આજકાલ છે ને હા એ તો છે જ એક ખોફ કોઈ દિવસ ભૂલાય તેવો પણ નથી
હા દુનિયાભરનો સૌથી
હા એ તો છે ખુબ જ ડરાવનું આમ એક એવું લાગે કે ડરાવનું સપનું હોય ને એવી રીતે આવેલું હતું કોરોના તો
હા હા ઓનલાઈન મિટિંગ અને ડિજિટલ થઈ હતી
હા એ તો છે જ આ કોરોના ને કારણ હવે આજકલ આ સોશિયલ મિડિયા મિડિયા નું ને વધારે હલો
હા સાચી વાત આમા આ એક મોટો પડકાર હતી પરંતુ વૈજ્ઞાનિકોની મહેનત અને આરોગ્ય દ્વારા તેની સફળતાપૂર્વક સામનો
હા એ તો બરાબર કયો તમે તો લોકડાઉન ને કારણે હા લોકડાઉનને કારણે બધાની હા એ છે લોકડાઉન માં કેટલું બધું ટેકનોલોજી સોશિયલ હા સોશિયલ મીડિયાનું કેટલું બધું મહત્ત્વ હતું તે ટાઈમે
સાચે સાચી વાત સાચી વાત
તો બસ હવે તો ભગવાનને એજ પ્રાર્થના કરીએ કે હલો ભગવાનને એજ પ્રાર્થના કરીએ કે કોરોના જેવી કોઈ બીમારી હવે આજ પછી કોઈ દિવસ ના આવે કોઈને પણ એમ
હા હા
હલો ચાલો કઈ નઈ ધ્યાન રાખજો
મળી ને વાત
હા ધ્યાન રાખજો ચાલો હા જય શ્રી કૃષ્ણ
વોગી ની અજર